હ
હલો
હા અવાજ આવે છે
હા હા બોલો બોલો
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં બસ કેટલા દિવસ થી હોવ જમે લીધું કેટલા દિવસ થી થયું કે ફોન કરો એટલે મેં તમને ફોન કર્યો
સરસ તમ બઉ સારું કર્યું બોલો બોલો
બરાબર. અત્યારે તો કે ટલી બધી ગરમી થાય છે નઈ.
હા, જોવોને સિઝન જે એવી છે ને.
હમ. આપડને ઘરમાં આટલી બધી ગરમી લાગે છે જે લોકો દેશની સેવા કરે છે સરહદ ઉપર એ લોકોને કેટલી ગરમી લાગતી હશે.
હા, એ તો સા
એટલે આપણને વિચાર આવે આવી રીતે બેઠા-બેઠા એ લોકો તો ગરમી હોય કે તાપ હોય કે વરસાદ હોય, ઠંડી હોય એ લોકો તો કશું જોવે ની એ લોકોન તો ચોવીસ કલાક જ કામ કરવું પડે.
હા.
એવું છે.
એ પોતાની ફેમિલી દૂર રહેવાનું.
સૈનિકોની લાઈફ તો બઉ જ અઘરી કહેવાય એમ. તે લોકોની શરૂઆત પણ એટલી અઘરી રીતે થતી હોય છે. કે જ્યારે એ લોકો ટ્રેનિંગમાં જતા હોય
હમ.
બોલો, બોલો શું કેતા તા?
એજ કઉ છું. બરાબર, તમે સમજાવો સાંભળું છુ.
હા, એટલે એ લોકો ટ્રેનિંગમાં જતા હોય ત્યાંથી જ એ લોકોને કડક કાયદા અને કડક શિસ્તનું પાલન કરવું પડે એમ. તે સવારે વહેલા ઉઠીને પોતાનું કામ પતાયને પરેડ કરવાની હોય કે પોતાના ઘરના વ્યક્તિ સાથે વાત પણ કરવા ના મલે. એટલે એ લોકાનું મનોબળ પણ એકદમ મક્કમ કરવામાં આવે કે ના મારે આજ કામ કરવાનું છે એમ. હંમેશા પરિવારથી પહેલા દેશ રાખવો પડે એ લોકાને.
હા, હા, ફિઝિ કલી અને મેન્ટલી બી કેટલા સ્ટ્રોંગ હોય જોડે જોડે.
હા, એ તો છે જ. એટલે એ લોકાને ટ્રેનિંગમાં જ એવી રીતે શીખવાડવામાં આવે કે આપડા માટે સૌથી પહેલા દેશ મહત્વનો છે. પછી બીજું બધું મહત્વનું છે.
હા એ તો તમે બહુ સાચી વાત
હ. એ લોકો કાને તો કેટલા અઠવાડિયે કે મહિને અઠવાડિયે મહિને ઘેર વાત કરવા મળે. પત્ર દ્વારા કે ફોન દ્વારા બાકી તો એ લોકોને એવી રીતે પરમિશન ના હોય વાત કરવાની.
કેટલું અઘરું
બહું જ અઘરું થઈ જાય. આપણને એક દિવસ ઘર ની બહાર રહીએ. તો પણ ના ગમે એ લોકો આ તો મહિનાઓ વર્ષ સુધી ઘરે ના આવતા હોય.
કેટલી દૂર બોર્ડર પર ઘરથી દૂર
એજ ને અને લોકો ગમે તેવો વિસ્તાર હોય કે પછી ગમે તેવી ઠંડી હોય. કેટલી પચાસ ડિગ્રી તાપમા પણ એ લોકો અડીખમ ઉભા હોય. અને માઇનસ ડિગ્રી હોય. તો પણ એ લોકાને બરફ પર હોય. તો પણ એ લોકો અરીખમ ઉભા હોય. સરહદ ઉપર ત્યારે તો અત્યારે આપડે આટલી સુરક્ષ કક્ષામાં છીએ.
એ તો તમે એકદમ સાચું કધું એમને બહું સેક્રિફાઈસ કરે છે. ફેમિલી થી દૂર રહીને આવ હું તો ઘરે બેઠા-બેઠા અહિયાં પણ ફરિયાદ કરું છું. કેમ ગરમી લાગે છે. તમે કીધું એમ તો ઠંડીમાં ગરમીમાં વરસાદમાં ચોવીસ કલાક બોર્ડર પર ઉભા રહીને. આપણા માટે ને આપણા દેશ માટે લડે છે. ત્યાં.
એ તો બરાબર જ છે. ને આપડે તો ગર્વ અનુભવ હોવું જોઈએ. એ લોકા માટે.
હમ્મ.
એજને.
હા ગર્વ તો છે. બહું
અને એવું તો એવું નથી કે ખાલી આ તાપમાન કે એવું સહન કરે એ લોકો તો કેટલું બધું સહણ કરે તહેવારો હોય ગમે તે હોય છે. આપડે ઘરમાં દિવાળી હોય મનાવતા હોય. તો પણ એ લોકો ત્યાં આગળ એ લોકોને કશું ના હોય.
હા એબી છે.
એજ કામ કરવાનું હોય દેશની સેવા. એટલે બધું જ ભૂલી જવાનું જો આપડણે દેશની સેવામાં જવું હોય તો આપડે બધું જ ભૂલવું જ પડે.
હમ્મ રજાઓ પણ ના મળે બહું.
હા બહું રજાઓ ના મળે. પછી આપડે ઇમ્પોર્ટન્ટ કામ હોય તો પણ બહુ અરજી કરવી પડે. તો આપણને કદાચ રજા મળે. જો આપણું કામ ઓછું હોય તો. નહી તો પછી તોપન રજા ના મળે.
હમ્મ.
એવું થઈ ગયું છે. અત્યારે મતલબ પેલેથી એવું જ છે એમ.
હા. અને તેમણે કેટલા સ્ટ્રોંગ કેવાય કે પેલા સાદા સાદા સિવિલિયન માંથી એક ટ્રેનિંગ એક તો એમની પેલા કેટલી બધી હોય કડક એ ડિસિપ્લીન ને બધું અને ટ્રેનિંગ પસાર કરીને સોલ્જર બના આખી લાઈફ ચેન્જ થઈ જાય. એમની કેમ કેટલું બધું એમને મેનેજ કરતા હશે.
હા એજ ને
હા.
એ લોકો ને તો પછી શું એ લોકો જે વસ્તુ વાપરતા હોય એનું પણ બો જ્ઞાન હોય બંદુકો છે. જે વાહનો છે એ લોકા નું પણ બો જ્ઞાન હોય એ લોકો પાસે જે આપણને તો ખબર પણ ન પડતી હોય આપણને એનું જ્ઞાન ના હોય. આપણને તો જે ટીવી બતાવે એ મને ખબર પડે લોકોને તો આપડા કરતા બી વધારે જ્ઞાન હોય.
હા એ તો તમે સાચું કીધું. આપડે એમના હથિયારો જોઈને તો આપણ ને એવું જ લાગે કે બસ આ બંદૂક છે એમને ખબર હોય અલગ અલગ ટાઈપ ની બંદૂક કોને કઈ રીતે વાપરવી, ક્યાં વાપરવી બધું જ નોલેજ હોય એમને
એની તો કડક, એની તો કડક ટ્રેનિંગ લેતા હોય.
સાચી વાત કીધી.
હા.
પછી તો એ લોકા વિશે તો આપણે વાત કરીએ એટલી ઓછી થઈ જાય કારણ કે આપને મુવીઝ માં પણ કેટલું કેટલી બધી અત્યારે મુવીઝ આવી ગઈ છે એના પર તો અને એવું ની ખાલી સરહદો પર એના પર કેટલા બધા ભાગ પડે છે. નેવીમાં હોય, એરફોર્સમાં હોય. જે લોકો નેવી માં હોય એ લોકોને હંમેશા પાણીમાં જ રહેેવાનું હોય.
હા સમુદ્રમાં.
હા જમીનની સરહદો પણ નથી. પાણી દરિયાની સરહદો થઈ ગઈ. છે. આકાશની પણ સરહદ થઈ ગઈ છે બોલો.
હા એજ ને બધી જગ્યા એ ભાગ પાડી દીધા છે.
માણસો કેટલાક રૂર થઇ ગયા છે. ભગવાને બધું આપણને સરખું આપ્યું છે પણ માણસે નથી જમીન છોડી નથી, આકાશ છોડ્યું કે નથી પાણી છોડ્યું.
હા. કેવુ વિચારો ને અમુક માણસો છે જે ભાગલા પાડવા માંથી ઊંચા નય આવતા ને ક બધી જગ્યાને ભાગલા પાડી દીધા છે અને અમુક આ સોલ્જર ને નેવી ઓફિસરને એ બધા લોકો છે કે હજુ બી પોતાના દેશ માટે પો પોતાની ફેમિલીને છોડીને પોતાનું બલિદાન આપવા માટે રેડી થઈ ગયા આવા બી માણસો છે.
એવ છેને. બહાદુરી નો પ્રતિક કહેવાય.
હમમ બહાદુરી બહાદુરીનું, બલિદાનનું.
એ છે કે
હા કયા કયા કઈ એમના હા. કયા કયા ગુણો હોયશ? સોલ્જરમાં કયા કયા એવા ગુણો હોય જેમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ.
એમાં તો ઘણા બધા ગુણો હોય સાહસ હોય એમનામાં પછી પોતે નિર્ણય અડગ રીતે નિર્ણય લેવાની શક્તિ હોય. બહાદુર તો હોય જ. એ ગમે તેવા તાપમાન એમાં ઉભા એટલે એમના માં શક્તિ તો બોવ જ હોઈ. એ બધું શીખવા જેવું છે પછી શિસ્ત શિસ્ત શીખવા જેવી છે. એમનું મગજ સારફ હોય એ શી શીખવા જેવું છે ઘણું બધું શીખવા જેવું છે. એમની પાસેથી તો આપડે
હા એ લોકો મેન્ટલી બી કેટલા સ્ટ્રોંગ હોય.
મેન્ટલી પણ કેટલા સ્ટ્રોંગ છે. સાચી વાત કીધી તમે તો. એજ ને.
હા.
હમણાં પેલું આપડે માથું જે સલામ પિક્ચર છે. પછી સોલ્જર્સ ના ઘણા બધા પિક્ચર નવા નવા નવા પણ છે. છે બોડર પિકચર છે હા એમાં આપણને સોલ્જર લાઈફ વિશે ખબર પડે.
હા બોર્ડર ઉરી ધ સર્જિકલ સ્ટ્રઇક
એજ ને આપણને તો એ ટી ના ખબર હોય. આપ ત્યાં જતા ના હોય પણ આપણને એના થુ આપણને ખબર પડે કે એ લોકોની લાઈફ કે વી હોય એમ.
હા. નહી તો આપણને તો ખબર જ ના પડેત કે આ લોકો કેવા કેવા બલિદાન આપે છે.
એજ ને આપડે વિચારીએ કે ભારત દેશની બોર્ડર એક લાઈન લાઈન દોરેલી હોય એ દેખાય આપણને નકશામાં. પણ એકચુઅલમાં એ દરેક ભારત દેશની બોર્ડર પર બધા સૈનિકો ઉભેલા હોય છે.
હા.
સાચી રીતના તો બ આખી લાઈન એ સૈનિકોથી જ હોય છે એમ. એટલે આપણેે એવી રીતે એ લોકોને સન્માન આપવું જોઈએ.
એજ ને પોતાના પોતાની લાઈફ નું બલિદાન આપીને એ સરહદ પર આખા દેશ ની રક્ષા કરે છે.
પોતાની પોતાનું પોતાની ફેમિલીનું ના વિચારીને આખા દેશનું વિચારે છે.
તો પણ આતંકવાદી આતંકવાદીને હુમલા થી આપણને બચાવે પણ એ લોકોને વિચાર આતંકવાદીઓને પણ વિચાર સારા ના આવે એમ
હા એ જ નહી.
નિ રક્ષા કારને આપણે દેશ બગાડીએ છીએ એવી રીતે.
હમ્મ. એ તો બધા લોકો સરખા ના હોય ને બચાવ એ લોકો હમલા કરે છે ને આ લોકો બચા વે છે.
હમ્મ આમાં કેટલા મોટા મો ટા હુમલા થયા પુલવામા અટેક થયો તો ત્રણ ચાર વરષ પહેલા
હા.
પણ એ તો બધો ખાસો ટાઈમ થઇ ગયો. ત્રણ ચાર વરસ પહેલાની વાત નથી યાદ તો રહી ગય હમણાં રિસેન્ટલી થયું ને કાશ્મીરમાં.
હા કશ્મીરમાં હા હા હા.
આતંકી હુમલો થયો હતો આટલું આટલું સૈનિકો ધ્યાન રાખે છે તો પણ આતકવાદીઓ સુધરતા નથી.
એજને. તો ગમે એટલા હુમલા થાય છે તો આપડા સોલ્જરો હજુ બી એમના કામ માંથી પાછા નથી પડતા હજુ બી એમનું કામ કરે છે દેશની રક્ષા કરે છે ને આપડ રક્ષા કરે છે.
સાચી વાત છે.
એમને તો હા એમને જેટલે જેટલા સલામ આપ એટલું ઓછું છે.
એજ ને
હા
એટલે આપડે કો જો કોઈ શહીદ થાય તો એના પર દયા કરવા બદલે આપડે હંમેશા માન સન્માન જ આપવું જોઈએ.
હા, એ તો એકદમ સાચું કીધુ.
સારું સારું જો આપડે એ આવી વાતો ચાલ્યા કરશે,
વાતો વાતોમાં ખબર જ ના રહી આટલો બધો ટાઈમ નીકળી ગયો એ
એજ ને સારું તાર ત મૂકું હવે ફોન હા આવજો.
હા